હા, કેમ છો?
મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, શું કરો છો?
બસ, આ ચાય પાણી પીધા ને બેઠી હતી.
હા. એજું પણ, આ જો વરસાદ તો કેટલો બંધ જ નથી થતો તમારી ત્યાં છે વરસાદ?
એ સાચી વાત છે, તમારે વરસાદની અત્યારે બહુ જરૂર છે.
તમારો અવાજ છે, ને ઓછો આવતો છે, હા.
હા, બરાબર છે, વરસાદ તો છે, અમારા બાજુ તમારી બાજુ છે, વરસાદ?
અરે, બહુ વરસાદ છે, વરસાદ તો જોવુને બંધ જ નથી થતો હપ્તા ભરતી છે ને કન્ટિન્યુ વરસાદ થતો છે, અહીંયા.
તો અત્યારે તો વરસાદ ની બહું જરૂર છે, ને આપે.
હા, પણ જોવો એમ વરસાદની જરૂરત તો છે, તમારી વાત સાચી છે. પણ, તમને નહી લાગતું કે, વધારે વરસાદ પણ, મતલબ નુકસાન નુકસાન આપે છે.
સાચી તમારી પણ ખેતી વાળોને તો બહું જોવે છે, ને વરસાદ અત્યારે તો વરસાદ થાય તો આપડે ખેડૂત ખેતી કરીને.
હા, પણ જુઓ માર મારું માનવું શું છે. આપણે જો ખેડૂતો ફસડ કરે, મતલબ અનાજ પકાવે છે. પણ વધારે વરસાદ પડેને તો એ અનાજને બધું. ફસળ ખરાબ થઈ જાય છે, એટલે વરસાદ પણ મતલબ જોઈતા પ્રમાણમાં હોય ને તો સારું રે કેમ કે, વધારે કોઈ પણ વસ્તુ છે, ને અધિક માત્રામાં હોયને તો આપને નુકસાન જ આપે છે. જુઓને તમે વરસાદ વરે પાણી ભરાય છે, બધી જગ્યાએ તો આપણને કેટલી દિક્કત થાય છે, કશે મતલબ જવામાં પણ પ્રોબ્લેમ થાય છે. છોકરા લોકો સ્કૂલ જાય, તો એમાં એ લોકોને જવા માટે પ્રોબ્લેમ હોય છે. પછી સ્કૂલમાંથી લોકોને રજા આપે છે, કેમ કે પાણી ભરાઈ જાય છે, બધે. અને આપડે પણ કશે કામપર જવાનું હોય, તો પણ આપણને બહુ પ્રોબ્લેમ થાય છે. તો વધારે પણ વરસાદ સારું ના હોય, ને ઓછું વરસાદ પણ સારું નથી વરસાદ થવું જોઈએ પણ અધિક ને ઓછું વરસાદ નહીં, મતલબ સહી માત્રામાં વરસાદ હોવો જોઈએ. તમને શું લાગે છે, તમારું શું છે, આના પર કેવાનું?
બરાબર છે તમારી વાત સાચી છે, વરસાદ તમે જે કહો છો, એ બરાબર છે. અ જો વધારે પડે તો બી ખેતી પણ બગડે, આપડે બી ના મળે ને પછી ખેતી બગડે તો આપડે બી વસ્તુ જે જોતી હોય, ના મળે.
હા, એજ તો પાછું તમને નહીં લાગતું કે આમાં જો વરસાદ તો વરે છે, પાણી ભરાય છે, ઘરનાલા ભરાય છે. તો, તમને નહીં લાગ તો આમાં મ્યુનિસિપાલટીનીને સરકારની ગલતી છે કે એ લોકો બરાબર સુવિધા નથી કરતાં. તમને શું લાગે છે આના પર?
બરાબર છે આ વાત તો તમારી રાઈટ છે હાચી જ વાત. જો આપડે બોમ્બે મે લોકો આપડા જો એ શાલીઓ મે રહેતા હોય રૂમોમ પોણી ભરાઈ ગયું છે ખબરે હે?
હા, એજ તો કેટલું પાણી ભરાઈ જાય છે.
તોય બિચારા હા એ બિચારો કેટલી તકલીફ જોવે છે નહીં કે હ ઘરોમાં પાણી આઈ ગયાં છે રૂમોમ પાણી આઈ ગયા છે સોલમે રેતા હોય તો એ બી ચારો ઘરોમે જો બિલ્ડિંગોમ ફ્લેટોમ રહેતા હોય તોએ કશું વાંધો નથી આવે.
હા એજ તો જો આમાં છે ને સરકારનીને મ્યુનિસિપાલિટીની ગલતી છે. કેમ કે એ લોકો છે ને ચોમાસા પહેલા છે ને જે તૈયારી નથી કરતાં. જેમ રોડ કસે રોડ ખરાબ હોય, ગઠ્ઠા હોય તે લોકો ગઠ્ઠા ભરતા નથી રોડ ઠીક નથી કરાવ તા ગરનાલામાં પાણી ભરાઈ જાય છે ગરનાલા પણ પેલો જે સભ્ય હોય છે ઘરનાલો હોય છે એને પણ સહી મતલબ સારી રીતે એનું કામ નથી કરાવતાં. જો સરકાર અને મ્યુનિસિપાલિટી છે ને સારી રીતે બધું ગરનાલાનું કામ અને રોડ બરાબર ઠીક કરાવતાં હોય ને તો આ પાણી ભરાય જ નહીં. કશે કેમ કે કુદરત જો વરસાદ છે ને કુદરતી છે તો આપણને કુદરતને નહીં નથી નથી રોકી શકતાં. વરસાદ વરવાથી આપણને નથી રોકી શકતા પણ આપણે આપણી રીતે આપણે કે આપણે એનું સુવિધા કરી શકીએ છે કે આપણે શું એવું કરીએ કે જેમ વરસાદનું પાણી ન ભરાય. તો મારું માનવું એવું છે કે સરકારે અને મ્યુનિસિપાલટી છે ને સારી સુવિધા કરવી જોઈએ. જેથી કેમ કે લોકોને તકલીફ ના થાય. તમે હમણા જુઓને આ સુરતમાં કેટલું બધું નુકસાન થયું છે બધા મોબાઈલવાળાઓને એટલું બધું. પાણી ભરાઈ ગયું હતું તો કેટલા બધા મોબાઈલવાળાઓનું બધું પ પ નુ એનું આખું બિઝનેસ ચોપટ થઈ ગયું છે બિચારા લોકોને છે ને શુરૂ થી બધું શરૂઆત કરવું પડશે હમણાં વર વરસાદનાં લીધે અધિક વરસાદનાં લીધે. અને મ્યુન્સિપાર્ટીની લાપરવાહીના લીધે એ લોકોને બધું પાછું એમનો ધંધો ચોપટ થઈ ગયો છે.
લો
તો કેમ મ્યુિસિપાલિટીની ગલતી છે.
મને લાગે છે ને એ મ્યુનિસિપાલિટી એ સરકાર તો સરકાર ખાલી પૈસા કમાવા માટે બધું પા સ કરાઈ દે પૈસો પછી એ લોકો ઘરમાં જ ખાય છે ને.
હા એજ તો કેઉ છું.
હ એ બધાં પછી ઘરમાં વાપરે થોડું ઘણું સરકારમાં અ સરકારને બતાવ બતાવવા માટે થોડું ઘણું કંઈક કામ કરાઈ દે. ને પછી જે લો પૈસા પાસ થઈ ગયા હશે એક લાખ, બે લાખનું, ત્રણ લાખનું કામ કરાઈ દેને જે લગાર દસ લાખ, પંદર લાખ, વીસ લાખ પાસ થઈ ગયા હોયને એ લઈ લે. પછી સરકારનું એવું કામ છે સરકારના જોડેથી પૈસા લેવાન હમ્મ.
આ વરસાદ થાય. તો કેટલી બધી વીજળી ખમકે છે એ બી ડેન્જર જ છે કે અમે ક્યાં વીજળી વરસે, આપણને શું ખબર? ને આટલો વરસાદ હોય તો જોવોને કપડાં પણ નથી સુકાતાં બધું કેટલી બધીવાર પ્રો વસ્તુથી પ્રોબ્લેમ હોય છે વરસાદમાં કપડાં નહીં સુકાતા, કશે જવાતું પણ નથી અને ઘરમાં ઘરમાં રહેવું પડે છે. તમને નઈ લાગતું છો હા હમ્મ.
પણ લાગે છે સાચી વાત છે તમારી.
હા અને પણ છે ને એક બાજુ છે ને વરસાદ મને એમ એમ ગમે પણ નઈને ગમે પણ છે કેમ કે મને વરસાદમાં ભીનવાનું ખુબ જ શોખ છે વરસાદમાં ભીનવાનુ અને લોંગ ડ્રાઈવ પર જવાનું ફરવાની કેટલી મજા આવે વરસાદમા તમે જાઓ છો વરસાદમાં લોંગ ડ્રાઈઇવ પર ફરવા
બઉ બહુ હતી જતી પણ અમુક અમુક અહીંયા મારા આજુબાજુને છોટા છોટા મંદિર છે દર્શન કરવા જવ શું પલળ તી પલળ તી મને બહુજ મજા આવે છે.
હા હા એજ તો વરસાદનું મને પણ પીનવાનું છેને ખુબ જ ગમે છે.
ત ગાડીમાં મને ફરવાનું મજા નથી. આવતી ગાડી માં ફરવાની જો વરસાદ વરે છે ને ગાડીમાં ફરવાની મ મન હેર તો જવાનુ કલર તો પડવા તો બઉુ શોખ છે.
અચ્છાા હા કેમ કે જુઓ મને તો વરસાદ થાય ને તમે શું કરી સંડે હોય ને તો લોંગ ડ્રાઈવ પર નીકળી જઈએ બંને જણા ફરી આવ્યો મસ્ત અને પછી આપડે ફરવા જઈએ ને લોંગ ડ્રાઈવ પર તો કેટલી મજા આવે વરસાદ વરસતો હોય પછી મ કઈ ખાવાની ગરમ ગરમ ભજીયા ખાવાની ચા પીવાની કેટલી મજા આવે છે. હું તો ઘરમાં પણ એ ઘરમાં પણ છોકરા લોકો હોય છે ને તો શું કે છે, મમ્મા આજે મસ્ત ગરમ મોસમ થથીયો છે તો મસ ગરમ ગરમ ભજીયા અનેને બધું બનાવો મે તમારે તો શું કામ અમારે કામ વધી જાય. ભજિયા બનાવવાના ચા બનાવવાની એજ તો
પડ્યું વરસાદ પડ્યું ને છોકરું તો એું મમ્મી આદુવાળી છને ગરમ ગરમ પકોડા બનાવી દે એ જ ફરિયાદ આવે છે છોકરોની
હા એજ તો અને એ લોકો તો એટલા એ લોકો ને એટલી મજા આવે છે ને ભીનવાની તો શું કેવું પછી માંદા પણ પડી જાય છે. માંદામાં વરસાદમાં છે ને હા લોકો માંદા પણ ઘણા પડે છે એટલે આપણને ધ્યાન રાખું પાણી પણ છે ને ઉકાળીને પીવાનું પણને ફિલ્ટરનુંું પીએ આપડે પણ ઉકાળને પાણીવાનું ત એમ વરસાદ પાણી સારું નહી આવતું બુ જણા માંદા પડે છે એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ.
હમ હ પણ આમ બરાબર વરસાદ ન પાણી થોડું ઘણું પીવું બી જોઈએ શરીર માટે સારું છે આપ આપડે જો ઉનાળામાં લુ લાગતી હોય આપડે હા એ આપડે ાબો ધોઈ ને એ ગળો ભરીને મૂકી દેએ ને ઘણા લોકો તો આપડે ખબર છેને, રાજસ્થાન માં તો વરસાદ નો પણ ઈ તો કર છ હ બાર બાર મિના નથી કરતા
હા એ તો છે જ હા એ તો છે જ પણ હમણાં ને પહેલાનો વરસાદ એમ શું છે. હા પહેલાના પેલાના ટાઈમમાં ચાલતું કેમકે પહેલા આટલું પ્રદુષણ ન હતુ. આપણા પ્રદુષણ એટલું વધી ગયું છે ને એ આપણે માણસ માણસોના કારણે જ પ્રદુષણ વધ્યું છે. લોકો બધા એરપ મતલબ કેટલું બધું પ્રદુષણ કરે છે જેનાશે ને કોઈ કોઈ પણર સારું નથી આવતું અનેને લોકો માંદા પડે છે.
હા વરસાદ ન પણણી એકદમ શુદ્ધ ને શાહારી આવ ખબર હ તમને અત્યારે કયો આવર્શે આટલુ
હા એજ એજ તો તો શું મારું તો એવું જ માનવું છે. હા મારું તો એવું હા હમણાંોમ્બેમાં તમે જુઓ ને કેટલું પાણી ભરાય છે લોકો કેટલા તકલીફમાં હોય છે.
તમા
હા પણ જો વરસાદ ન વરે ને તો પણ પ્રોબ્લેમ છે કેમ કે વરસાદના વરે તો ગરમી ઓછી ના થાય આ ખેડૂતોને પણ દિક્કત થાય. એટલે વરસાદ તો થવું જોઈએ પણ બરાબર માત્રામાં થવું જોઈએ વધારે પણ નહી થવું જોઈએ.
છે ત સાથે ટાઈમમાં વરસાદ બી આપડે જ એટલે વરસાદ હા વરસાદ ના ટાઈમે વરસાદ બી હા આવું જોઈએ ને આપડ એટલે વરસાદ ની બહુ જરૂર છે.
છે
હ તમારો થોડો થોડો અવાજ કપાય છે. તમારો અવાજ કપાય છે.
અવાજ આવે
હા હલો! હા હમણાં આવે છે. પેલા વચ્ચે કપાતોું હતો, એટલે અત્યારે
હા નેટવર્ક ના લીધે વરસાદ છે ને એટલે વરસાદમાં વરસાદમાં થાય છે કે બાર પકડ
હા એ વરસાદ ચાલુ જ છે ને અમારે એટલે નેટવર્ક થોડું ઓછું પકડાય છે. તો બાર આંગણ માં
હા હા એજ તો અહીયા પણ આજ પ્રોબ્લેમ છે એટલે બધા ગામડામાં તો તમે જુઓ ને ગામડામાં તો વરસાદ થાય લાઇટ કાપી જઈ છે.
હા બસ એજ કામ છે ગામડામાં તો
હા તો શું કેમકે ત્યાં ઝડક વરસાદ થાય ને તો લાઈટ કાપ તે થઈને કેટલી પ્રોબ્લેમ થાય છે એ લોકોને
સાચી વાત છે તમારી. ચાર છોટા આ આવી ગયા ને આ લાઈટ કાપી દીધી ધડાધડ.
હા તમારે ત્યાં જાય છે, લાઈટ વરસાદમાં કે નહી જતી?
જાય જાય છે ને જાય છેને હું ગામડા મિજ જ રહું છું ત્યારે છ છાટા આ જ્યાં લાઈ
હાજી હા એ તો અમારે ત્યાં આટલી પ્રોબ્લેમ નથી લાઈટની બી આમ તો નથી જતી ભણેશ નેટવર્ક ન પ્રોબ્લેમ થાય છે.
હા એ વાત બરાબર છે તમારે. પણ મને પણ મને તો વરસાદ ગામડામાં ર રહેવાની બહુજ મજા આવે વરસાદમાં
હા એજ ગામડા ની લાઈફ તો અલગ જ હોય છે.
હા ગામડા ની લાયક તો બહુજ મજા આવે છે વરસાદમાં આપડે ખેતર માં જઈએ ખેતી કરીએને પે બઉજ મજા આવે છે.
હા એ છે એને સારું લાગે ને
હા સારું લાગે આપડે એટ માર તો છો છોકરી એવું જ કરે મમ્મી વરસાદ ચાલુ થઈ ગયો આંગણ માં પલળતી જાય નાતી જાય ને મને કે મમ્મ ચા પકોડા બનાવી દે.
હા લોકોને તો એજ કામ છે. કેમ
હા જરા છાટા આ આવી ગયા મમ્મી ચા પકોડા બનાવી દે. વરસાદ ચાલુ થઇ ગયો.
હા એજ તો ચાલો તમારી જોડે વાત કરવાની ખુબ મજા આઈ ફરી પાછો આપડે મળશું વાત કરશું.
હા જ હા આગલા ટોપિકમાં મળ. જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.